હલોલો
હા શું કરો છો મજામાં.
મજામાં તમે.
હ બસ હું બી મચામાં બસ આ બેઠી હતીી અને બસ ફોનમાં ઓનલાઈન વસ્તુ મંગાવી હતી જોતી હતી.
હલો.
બીજીું વસ્તુ કરો છો.
બસ જોવો બસ એજ કેતી હતી કે આજકાલ બધું જ ઓનલાઈન થઈ ગયું છે ને જેમ કે કશું કે આપને મંગાવું હોય તો બસ ઘરે બેઠા મસ્ત મંગાવી દોને કઈક ખાવું હોય ને તો બીઝ-ઝોમેટો સ્વગી કરીને મંગાવી લો
સાચું કયું હવ પેલા તો દુકાને જવું પડતું હતું હવે તો ફોન માં ઓનલાઈન બધું મળી
હમ હમ પણ એ બૌ સારું લાગે મને તો ઓનલાઈન શોપિંગ બહુ સરળ લાગે છે તો આવા ઉનાળામાં તાપમાં જવું ના જોઈએ ઘરે બેસીને જ કપડાં હોય કે પછી કંઈક બીજી મેકઅપ પ્રોડક્ટ હોય કે મોબાઈલનું હોય કે કંઈ બી હોય એ બધું ઓર્ડર કરી શકીએ આપણે ઘરે બૈઠા જ
મારાળ તો પણ ક્યારેક સમસ્યા પણ થઈ જાય કેમ કે તમે ક કપડા મંગાયા હોય અને એની સાઈઝ ખોટી આવે ને જેવી પ્રોડક્ટ અંદર દે ખાતી હોય મોબાઈલમાં એ ના પણ આવતી હોય પછી પાછું મોકલવું પડે ને
સાચી વાત છે હા તમારી એ વસ્તુ તો સાચી છે પણ ક્યારેક રિટર્ન કરવું પડે કેમ જેમ કે કપડાં નાના કે મોટા આવી જાય અને પણ હવે તો ઘણી વેબસાઇટ રિટર્ન પિકઅપ પણ કરવા કરી જાય છે તો એ સારી વસ્તુ છે
હા એ સારી સુવિધ છે પણ તને નથી લાગતું કે લોકો હવે વધારે પડતા ઓનલાઈન પર નિર્ભર થઈ ગયા છે?
હમ છે જ ને ખાસ કરીને જેમ કે આજના યુગ છે એ તો બહુ વધુ આ એપ પર પસાર કરે છે જેમ કે પસંદ કરે છે એમ
એ છેલ્લે શું ખરીદું ઓનલાઈન? તમે મંગાવતા હશો ને?
હમ મેં તો હમણાં કપડાં ઓર્ડર કર્યા હતા અને ફોનને એસેસરીસ ને બધું ભર્યું હતું
હ બરાબર અને કેમ બધું
હમ આમ તો સારું હતું કપડાની ફિટિંગ થોડી આમ બરોબર નતી
હમ એટલે કેવું કે હંમેશા સો ટકા પાછું નથી મળતું ને કેવું હોય છે એવું
સાચી વાત છે પણ રિવ્યુ વાંચીને તો થોડું સમજાઈ જાય કે કેવું વસ્તુ હશે કે પછી કેવું પ્રોડક્ટ આમ કાપડ કેવું હશે કે બધું આપણે આમ રિયલ થોડી ઈમેજ જોઈએ ને તો આમ થોડું ઘણું સમજાઈ જાય આપણને
રિવ્યુ અને રેટિંગ તો જોવા બહુ મહત્વના છે લોકોના રિવ્યુ પરથી આપણને ખબર પડે કે આ વસ્તુ કેવી હોય
હમ હા હું પણ એવું જ કરું હ હવે તો લોકો પેલા- રિવ્યૂ જોઈને જ ખરીદે અને હું બી એવું જ કરું છું કે પહેલાં રિવ્યૂ જોઉં એનો જે રિયલ ઇમેજ હોય એ જોઉં અને પછી જ ઓર્ડર કરું કઈ બી વસ્તુ
ચાલ હવે ફૂડ ની વાત કરીએ તું ઓનલાઈન ખાવાનું મંગાવે છે
હા ઘણી બધી વાર ઘણી વાર મંગાવ્યું છેું મેં તો ખાસ કરીને જયારે બહાર જવાનું મન હોય ને ત્યારે તો મંગાવું જ દઉં.
કઈ એથી મુંગા આવે છે.
સામાન્ય રીતે પેલી ફૂડ ડિલિવરી એપની આવતી એનાથી જ મંગાવી દઉંું તો.
હ કેવું આમ અનુભવ કેવો લાગે છે.
હમ મોટા ભાગે તો બહુ સારું. કે ફટાફટ દસ પંદર મિનિટમાં ઘરે આવી જાય ગરમ ગરમ ખાવા પણ ક્યારેક ખાવાનું ઠંડુ આ જાય નહી તો ક્યારેક કંઈક બીજું વસ્તુ આ જાય તો થોડી એ સમસ્યા ઉઊભી થઈ જાય એમ.
એ તો મોટી સમસ્યા છે ને આ ફૂડ ડિલવરીમાં. કેમ કે ઠંડુ હોય ક્યારનુંું હોય તો તમે. ખબર હ છે ના
હમ અને જેમ કે. પીઝા અને બર્ગર ક્યારેક તાજા નથી આવતા એમ કઈક આમ પડી રહેલા કે ઠંડા એવા આવે તો મજા ના આવે ને.
મને લાગતું નથી કે ડિલિવરી. સર્િસ પર બહુ.
હમ હોય જ ને. એમને ઓછા સમયમાં વધારે ઓર્ડર પહોંચાડવા પડે છે તો એ લોકોને બિચારાને એ લોકોને જ બી તકલીફ પડે.
ક્યારેક વિલંબ પણ થાય છે ને.
હમ એ વાત તો સાચી છે પણ તેઓ બિચારા મહેનત કરીને અ આપણાને ઘર સુધી પહોંચાડે છે.
ખરેખર પ્રશંસનીય હશે ને ડિલિવરી બોય. હ એ વરસાદ હોય. ગરમી હોય ઠંડી હોય. પણ એ કામ કરતા જ હોય છે.
હમ એક વાત સારી છે. કે હવે બધું ઘરે આવી જાય છે તો એ સારું રહે છે.
હમ ખાસ કરીને તો મોટા શહેરો જેમ કે બોમ્બે છે અમદાવાદ છે બેંગ. અ કલકત્તા એમાં તે ખુબ જ ઉપયોગી છે આ ઓનલાઈન સેવા.
હમ કેમકે એના લીધે આપણે ઘરે બેસ જ મંગાવી દઈએ તો આપણે જે આવા જવાનો જે સમય હોય એ બી બચી જાય ને.
અને શટુંું આપી. મોટી સ્થિતિમાં તો તમને લેવા જવાવામાં. અડધો પોણો કલાક તો થઈ જાય તો એ પણ સારું છે આ.
હમ પણ એક સમસ્યા એ છે કે લોકો બહાર જવાનું હવે ઓછું કરી દીધું બધા ઘરે જ બેઠા બધું મંગાવ દે તો બધું બહાર જવાનું એ લોકો હવે ઓછું કરી દીધું છે.
હા એ તો છે જ સોશિયલ એક્ટિવિટી સામાજિક જે તમારું જીવન છે એ બધું ઘટી જાય છે.
હમ. સાચી વાત છે તો પેમેન્ટ કઈ રીતે કરે છે યુપીઆઈથી કરે કે પછી કાર્ડ થી કરે કઈ રીતે કરે.
હા તો.
હમ હું પણણ. બહુ સરળ ર એ વસ્તુ સારી છે કે ફટાક દઈને તમે નંબર તમારું પાસવર્ડ નાખો અને તરત જ પેમેન્ટ થઈ જાય.
પેલા તો કેશ લઈને બધે જવું પડતું હવે તો બધું િજિટલ છે તમે પાસવડ નાખો એટલે ફટ પૈસા આવી જાય
હા આપણે એમાં બી સિક્યુરિટીનું ધ્યાન રાખવું પડે કઈ બી રીતે ના કરી દેવાય નહી તો આપણા પૈસા કપાઈ જાય બેંકમાંથી
હા એ તો સાચી વાત છે તમે ક્યારેક તમારો ઓટીપી કે પિન કોઈની સાથે શેર ના કરવો જોઈએ ને
હમ ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ પણ થાય છે ને હે ને
હા
હમ સાચી વાત છે એટલે હમેશા વિશ્વસનીય એપ હોય એ જ વાપરવી જોઈએ જેવી તેવી એપો પર કંઈ બી ના મંગાવી દેવું જોઈએ
તે તો મે ર વિશ્વાસ કરાય નહી અને ડીલ બહુ સારી લાગે તો પણ ચેક તો કરવું જ જોઈએ ને
હ ટુ ગુડ ટુ બી ટ્રુ હ હોય તો સાવચેત રહેવું જોઈએ
હા એક સારી વાત એ છે કે હવે
હમ સાચી વાત છે એક જ વસ્તુના ઘણા બ્રાન્ડ મળી જાય આપણને અલગ અલગ કે તમને આના પર જોઈએ તો બહુ બધી બ્રાન્ડના વસ્તુ મળી જાય
હા અને ભાવ ની તુલના પણ કરી શકાય અલગ અલગ બ્રાન્ડ ના અલગ અલગ
હમ સાચી વાત છે એથી આપણને બી બહુ ખૂબ સારો ફાયદો થઈ જાય
મને લાગે છે કે લોકો હવે વધારે બહાર ખાવા જાય છે કે ઓર્ડર કરે છે
હમ હવે વધારે લોકો ઓર્ડર કરતા થઇ ગયા છે
આ બધું કરવાનું કારણ શું હશે કે સોશિયલ મીડિયા પર જ બધા ઓર્ડર કરના શખ છે
એટલે એનું કારણ એ કે જો સમય એક તો બચી જાય અને એક તો ઘરે બેઠા તમને ઘરે મળી જાય એટલે તમારે આવા જવાનો જે કષ્ટ હોય એ બી ના થાય અને ઘરે બેઠા આરામથી તમને સમયસર મળી જાય
વાત છે ઘરે બેસીને જે તમને તમારો સમય બચે ને તમે આરામ કરી શકો ને બધું ઘરે બેસી એ મળી જાય ને
હમ હવે વાત કરીએ થોડી સમસ્યાઓ વિશે તને ક્યારેક ઓનલાઈન ક ઓર્ડરનું મોટું ડિલિવર થયું છે મોડું ડિલિવર થયું છે મતલબ જેમ કે મોડું તારું પાર્સલ આવ્યું હોય કેવું કશું
હા ઘણી વાર થયું છે જયારે ખાસ કરીને તો ક્યારે કે જયારે હવામાન ખરાબ હોય ત્યારે
હમ સાચું હ વરસાદ કે પછી ટ્રાફિકમાં ડિલિવરી બહુ મોડી થઈ જતી હોય છે
ટ્રેકિંગ પણ ખોટું બતાવે છે
હમ અને કોઈ વાર તો આઉટ ઓફ ડિલિવરી બતાવે પણ કલાકો સુધી કઈ નથી હોતું આવતું જ નથી હોતું
અને બીજી પણ એક વાચ્ય કે પેકેજિંગ પણ મહત્વનું છે ને
હમ સાચું હ જો વસ્તુ સારી રીતે પેક ના હોય તો એ અંદર તૂટી જાય કાચ નું હોય કે કંઈક એવી વસ્તુ હોય ને તો તૂટી ભી જાય આપણું નુકસાન થાય
હ ખાસ કરીને ગ્લાસ હોય કે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય હ એ બધું એજ પેકિંગ મહત્વનું છે ને
સાચી વાત છે અને અને ફૂડમાં જ પણ જો સારી રીતે પેક ના થાય તો સ્વાદ એને બગડી જાય બધું ઢોળાઈ જાય
તને લાગે છે કે ડિસ્કાઉંન્ટ ખરેખર ફાયદાકારક હોય છે એમ
ક્યારેક હોય છે ને ક્યારેક માર્કેટિંગ ટ્રીક પણ એમાં એ લોકો વાપરતા હોય છે હા
પચાસ ટકા ઓફ આપેલું હોય પણ મૂળ કિંમત તો વધારે જ હોય છે
એટલે ભાવ તુલના કરવી બહ જરૂરી બને છે જેમ કે એમણે કીધું કે ત્રણ હજારનું કોઈ પ્રોડક્ટ હોય પણ એવું કે એના પર ફિફ્ટી પસેન્ટ ઓ છે પણ એની કિંમત તો મૂ એટ હોય પણ આપણને બનાવવા માટે એક ફિફ્ટી પર્સેન્ટ ઓફ હોય પણ એવું કશું હોતું નથી
સાચું નહી તો ગ્રાહક કે
હમ તું સેલ્સમાં ખરીદી કરે છે
હા ખાસ
હમ સાચી વાત ત્યારે તો સા બધું આમ સસ્તું મળી શકે છે
હા આપણ ત્યારે વેબસાઇટ ક્રેશ પણ થઈ જાય છે ક્યારેક
હમ સાચું બહુ લોકો એક સાથે શોપિંગ કરે ને એટલા માટે એવું થાય
સારી વાત છે આ તમારી અને તમારી સાથે વાત કરીને મજા આ આવી આ ટોપિક પર
હમ મને બ બ મજા બ ઓનલાઈન મંગાવજો તો સારું રહેશે કંઈક સમયની બચત થશે સાથે સાથે તમને ઘરે બેઠા જ મળી જશે
ચાલો તો મારે પણ કામ છે ઓકે બાય
ઓકે બાય ટિકેડ